હલો.
હલો.
અવાજ આવે છે?
હા, હા.
હા, બોલો-બોલો. બોલો-બોલો.
કેમ છો?
બસ મજામાં. તમે કેમ
અમે પણ મજામાં, કેવી છે તબિયત? હા, તબિયત કેવી છે તમારી? હા, આ તો અહ આ તો મેં અને મારી મિત્ર સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરતા હતા તો એનું કહેવું એવું જ છે કે યોગ વધુ સારું છે, અને અમારું કહેવું એવું છે કે જીમ વધુ સારું છે, તો મે કીધું એના પર થોડી વાત ત કરીએ એમ કે કયું વધારે સારું, જેમ કે પછી યોગા
અચ્છા. અને અહ હું કઉ તો આજના યુગમાં દરેક વ્યક્તિ સ્વસ્થ અને ફિટ રહેવા માંગે છે. કેટલાક લોકો યોગને શ્રેષ્ઠ માને છે, તો કેટલાક આમ જીમને અહ વધુ અસરકારક માન
હા. સાચી વાત છે, ને આજના સમયમાં કેવું કે દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માંગે અને સારા સ્વાસ્થ્ય માટે લોકો મુખ્યત્વે યોગ અથવા જીમ પસંદ કરે, પણ બંનેના પોતપોતાના ફાયદા છે. અને ગેરફાયદા છે, અને પ્રશ્ન તો એ છે કે સ્વાસ્થ્ય માટે કયું વધારે સારું છે. તો એમ તો યોગના પણ ઘણા ફાયદા છે, જેમ કે-કે શરીર અને મન બંનેવ સ્વસ્થ રાખે છે, તણાવ, ચિંતા અને ડિપ્રેશન ઘટાડવામાં પણ એ મદદ કરે છે, અને યોગથી તો એક સારી વાત તો એ છે કે એનાથી આપણા શરીરની જે લવચિકતા છે એ વધે છે. ને શ્વાસ લેવાની ક્ષમતા પણ સુધરે છે, અને એમાં એક સારી વાત એ છે કે એમાં ઓછા ખર્ચે, અને ઈ ઘરે પણ આપણે કરી શકે છે, અને બધા જ ઉંમરના લોકો કરી શકે છે.
હા, એ તો સાચી વાત છે.
હા. પણ એમ જોઈએ તો યોગના અમુક ગેરફાયદા પણ છે, જેમ કે પરિણામ આપણને ખૂબ ધીમે ધીમે મળે છે અને યોગ્ય જો આપણને માર્ગદર્શન ના મળે યોગ કરવાનું, તો પછી આપ આપણને ઈજા પણ થઈ શકે છે.
હા, એ તો સાચી વાત કીધી તમે.
હા
હ સૌ પ્રથમ તો આપડે સમજવું જોઈએ કે યોગ અને જીમ બંને નો હેતુ એક જ છે શરીર ને સ્વસ્થ અને મનને સ્વસ્થ રાખવું
હા સાચી વાત છે એ તો
ને એમ બોલો બોલો
હા બોલુ બોલું
આપડે આમ જોઈએ તો યોગ આમ ભારતની પ્રાચીન અને અમૂલ્ય પરંપરા છે યોગ આ આસન પ્રાણાયામ અને ધ્યાનનો સમાવેશ થતો હોય છે
હા તો છે
હા
એટલે જીમમાં તો કેવું કે શારીરિક સ્વાસ્થ્ય અને તમારે જો સ્નાયુઓ મજબૂત બનાવવા માટે ઘણું અસરકારક છે જીમ અને જીમમાં શરીરની તાકાત અને સ્ટેમિના વધે છે ને હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે અને ફિટ અને આકર્ષક શરીર બનાવામાં ઘણું મદદ કરે છે જીમ પણ જીમનો એક ગેરફાયદો એ કહી શકાય કે એમાં આપણે પૈસા ઘણા ખર્ચ કરવા પડે છે
હા એ તો સાચી વાત કીધી તમે
હા અને અને અમુક સાધનોની પણ જરૂર પડે છે જેમાં યોગમાં કેવું કે આપણે વધારે કોઈ સાધનોની જરૂર નથી પડતી
હા એ તો સાચી વાત છે
હમ અને કેટલીક કસરતો કરવા માટે જીમમાં ટ્રેનરની પણ જરૂર પડે
હા
અને યોગ સ્વસ્થ રહેવા માટે ફક્ત યોગ અને જીમ એકલા અ અનુ નથી જરૂરી એના માટે આપણે સ્વસ્થ ભોજન સારું ચોખ્ખું અને ઘરનું ખાવાનું અને આપણે થોડી હલનચલન પણ રાખવી જોઈએ દિવસમાં તો આ પડું શરીર સ્વસ્થ રહી શકે તો ફક્ત જીમ અને યોગ કરવાથી પણ કોઈ વધારે ફાયદો થતો નથી
હા એ તો સા
આપડી જીવનશૈલી પણ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે
હા અને જીમ માં તો જીમનો તો આજકાલ યુવાનોમાં ઘણો ક્રેઝ પણ વધી રહ્યો છે ઘણા લોકો માત્ર સુંદર શરીર બનાવા માટે જીમ જાય છે પરંતુ જો યોગ્ય માર્ગદર્શન વગર વધુ પડતી કસરત કરવામાં તો ઈજા થવાની શક્યતા પણ રહેતી હોય છે
હા સાચી વાત છે તો અને ઘણીવાર એવી ગંભીર ઇજાઓ પણ થાય છે લોકોને
હા એટલે જીમમાં સાધનો પણ આપણે જે વાપરતા હોય એ ઘણા ભારી હોય છે તો તમે જો તમારા તાકાત હોય એ પ્રમાણે તમે જો ઉચકો તો એ તમારા એ ફાયદાકારક રહેતું હોય છે બાકી તો તમને કમરમાં લચક આવી શકે છે તયાં તો કોઈ પગ ઉપર કે એમ પડે તમારે ફેક્ચર જેવી પણ સંભાવના બની શકે છે
અચ્છા અચ્છા. અને યોગ અને જીમનો મુખ્ય તફાવત બંને વચ્ચે તો એ જ છે કે યોગ એ મન શરીર અને આત્માના સંતુલન પર ભાર મૂકે છે. અને જીમ જે છે એ મુખ્યત્વે શરીરની તાકત ફિટનેસ અને સ્નાયુઓના વિકાસ પર ધ્યાન આપે છે.
હા સાચી વાત કધી.
અને મારા હિસાબે તો જો આપણો હેતુ માનસિક શાંતિ અને શરીરની લવચિકતા અને સમગ્ર સ્વાસ્થ્ય છે. તો યોગ વધુ સારું કહેવાય અને યોગ્ય કહેવાય પણ જો તમારોું હેતુ વજન ઘટાડવાનો કે પછી સ્નાયુઓને મજબૂત બનાવવાનો અથવા ફિટનેસ વધારવાનો છે તો જીમ પણ વધુ યોગ્ય છે એના માટે.
હા એ તો ઘણી સાચી વાત કીધી. અને અને યોગ તો કેવું આપણેે જે વૃદ્ધો છે એ પણ કરી શકતા હોય છે. હવે વૃદ્ધો બચારા જીમમાં ના જઈ શકે.
હા સાચી વાત છે.
હા.
અને શ્રેષ્ઠ વિકલ્પ તો એ જ છે કે આપણે બંનેઓનો જ સંતુલન સંતુલિત રીતે ઉપયોગ કરીએ આપણે યોગ પણ કરીએ અને જીમ પણ કરીએ તો ઘણું સારું યોગ એ આપણને માનસિક સ્વાસ્થ્ય તે આપણું સારું કરે છે અને અ જીમ જે જે એ આપણું શારીરિક સ્વાસ્થ્ય અને ફિટનેસ સારી કરે છે.
હા એ તો સાચી વાત છે.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
અને
હા બોલો.
યોગ તો કેવું આમ ખુલ્લી હવામાં આવતા હોય છે તો એ આપણા અ સારા શ્વાસ માટે પણ સારું હોય છે.
હા. યોગ ખુલ્લી હવામાં કરીએ તો આપણું મન પણ શાંત અને એકદમ ખુશ આનંદભર્યું બને છે. સવારમાં જો આપણે વહેલાં યોગ કરીએ બગીચામાં જઈને તો પક્ષીઓનો અવાજ ઠંડી-ઠંડી હવામાં તો આપણું મન પણ આખો દિવસ પ્રફુલ્લિત રહે છે.
હા એ તો સાચી વાત કીધી તમે.
હા. અને યોગ અને જીમ એમ તો બંને સ્વાસ્થ્ય માટે લાભદાયક જ છે. અને જો વ્યક્તિ પોતાની ઉંમર સ્વાસ્થ્ય અને જરૂરિયાત મુજબ પસંદગી કરવી જોઈએ એમ. તો કે એમના માટે યોગ વધુ સારું છે કે પછી જીમ.
હા એ તો સાચી વાત છે યોગ અને જેમને એકબીજાના વિરોધી તરીકે જોવાને બદલે પૂરક તરીકે એમ જોવું જોઈએ જો સ શક્ય હોય તો બંનેનું યોગ્ય પ્રમાણમાં જ સંયોજન શ્રેષ્ઠ છે. જીમ શરીર ને મજબૂત બનાવે છે. જયારે યોગ શરીર સાથે મનને પણ સંતુલિત રાખતું હોય છે.
હમ્મ સાચી વાત છે પણ આજકાલના યુવાનો યોગ કરતાં વધારે જીમ જવાનું પસંદ કરે છે કારણ કે એમ તમે કીધ એમ ક્રેઝ વધારે છે એટલે અમુકવાર ફિટનેસ અને એ બધાને છોડીને. બધા જ જાય છે એ કારણેથી પણ અમુક યુવાનો જીમ જતા હોય છે.
હા ખાલી દેખા દેખીમાં જતા હોય એ લોકો
હા સાચી વાત છે, પણ એવું ના કરવું જોઈએ કારણ કે એમાં આપણા પૈસા પણ હોય લાગે છે. અને એવું કરવાથી પછી જો આપણે આવી રીતે લોકોને દેખાદેખીમાં જશું તો આપણને પણ કંઈક વધારે ફાયદો થવાનો નથી. તો એવું ના કરવું જોઈએ.
હા. અને અમુક વાર તો આપણે બોડી છે એ નેચરલી વધારતા હોઈએ. પણ જીમમાં તો જઈએ ત્યારે પ્રોટીન પાવડર લે જેનાથી આપડી બોડી વધતી હોય છે.
હા અને ઘણા લોકો તો હવે આજકાલ તમે સાંભળ્યું હશે ઘણા બધા એવા ઇન્જેક્શન પણ આવે હોય છે કે જેનાથી લોકો તરત થોડા જ સમયમાં કોઈ પણ મહેનત કર્યા વગર એકદમ જ પાતળા થઈ જાય છે. એમનું શરીર એકદમ જ સ્વસ્ થઈ જાય છે. કોઈ પણ ટૂંકા સમયગાળા માટે આપણા મનને સારું લાગ લગાવી શકે છે. કે હું પતલો થઈ ગયો પણ એ બધી વસ્તુ લાંબા ગાળે આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે.
હા એ તો સાચી વાત કીધી તમે.
હા.
અને વિદ્યાર્થીઓ માટે આમ દરરોજ ઓછામાં ઓછી ત્રીસ થી પિસ્તાળીસ મિનિટ પણ શારીરિક પ્રવૃત્તિ ખુબ જરૂરી છે. યોગ દોડવું ચાલવું રમવું કે જીમ‌ જે પણ પસંદ કરતા હોય તે નિયમિત કરવું જોઈએ.
સાચી વાત છે. યુવાનોએ એ જ સમજવાની જરૂર છે કે તમ જીમ જાઓ એવું જરૂરી નથી તમે યોગ કરો એવું જરૂરી નથી. તમે કરો તો સારું પરંતુ જો તમે એવું ના કરી શકતા હોય એટલો ટાઈમ નહીં કાઢી શક હોય પોતાની દિનચર્યામાંથી તો તમે દિવસમાં થોડી વાર કલાક કે પછી અડધો કલાક થોડું ઘણું ચાલો તો પણ તમારા શરીર માટે સારું કહેવાય તમારા પાચનમાં ઘણી હે મદદ મળી રહે છે.
હા અને તમારું મન પણ એકાગ્ર બનતું હોય છે.
હા. એને વજન ઉતારવા નાખ્યા પછી એવા જ હેતુથી તમે ચાલો એવું જરૂરી નથી તમે એમ પણ થોડી વાર બહાર ખુલ્લી હવામાં ચાલુ તો તમારું મન શાંત થાય છે.
વાંધો નહી સારું સારું
હા હા સારું ચાલું. હા હા સારું.
હા.